પ્રિનાસ.
હલો.
નમસ્કાર, કેમ જોા.
બસ અમે તો એકદમ મજામાં છે તમે બોલો તમે મજામાં.
અમે પણ મજામાં જ છીએ અનેને આજકાલ તો તમે જોઈ રહ્યા છો કે અત્યારે આપણે જેનાથી વાત કરી રહ્યા છે એ આપણા હાથમાં છે ફોન મોબાઈલ.
બને બાઈ.
હવે, આજે આપણે વાત કરીશું. ટેકનોલોજીનો જીવનમાં ઉપયોગ.
હા, એટલે આ ખુબ સારો ટોપિક કે ટેકનોલોજી નો આપણા સામાન્ય જીવનમાં ઉપયોગ કારણ કે હું તો ટેકનોલોજી વિશે કેહેવા માંગીશ કે આપણા જે વૈજ્ઞાનિકો છે એ દિવસે ને દિવસે નવી નવી ટેક ટેકનોલોજીઓની શોધ કરે છે જેનાથી આપણું જીવન એકદમ સરળ બની ગયું છે કોઈ બી કાર્ય કરવું હોય તો એકદમ ઈઝીલી થઈ શકે છે આ નવી ટેકનોલોજીના લીધે અને આ નવી ટેકનોલોજીના લીધે તમે શું કહેવા માંગશો?
આજે તમે નવી નવી ટેકનોલોજી આવી છે જેમ કે, અત્યારે તમે જોઈ રહ્યા છો અત્યારે એકદમ ટ્રેન્ડિંગમાં જે એઆઈ આર્ટિફલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ તમે જુઓ કે એઆઈ જ્યારથી આવેલું છે ત્યારથી લોકોના કામ એકદમ સરળ થઈ જાય છે અને ટેકનોલોજી પહેલાં કેવું હતું કે પહેલાં આપણે કોઈપણ કામ આપણે જેમકે તમે જુઓ કે આપણે ટિકિટ બુક કરવી હોય તો આપણે થિયેટરે જવું પડતું હતું પછી આપણે કોઈ બી આપણે કોઈ બી પિક્ચર જોવું હોય તો આપણે થિયેટરમાં જવું પડતું હતું આ કારણ તમે જુઓ કે આપણા હાથમાં મોબાઈલ જ્યારથી આવેલો છે ત્યારથી મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ આવવાથી જ આપણાં કામ ખૂબ ઝડપી થઈ ગયા છે હવે તો એઆઈનો જમાનો આવી ગયો છે.
હા, અને તમે જોશો કે આ નવી જે ટેકનોલોજી છે એનાથી હું કહીશ કે આપણા જીવનમાં ઘણા ફેરફારો આવ્યા છે. જેમ કે, પહેલાના જમાનામાં ટીવી મોબાઈલ નતા આપણે કોઈને અર્જન્ટમાં કઈ ઈમરજન્સી કામ હોય તો ફોન કરવો હોય તો નતો થઈ શકતો અને આ ફોન ના લીધે તમે એક જ મિનિટમાં ક્યાંથી ક્યાં ફોન કરી શકો છો. જેનાથી કોઈને ખુબ જ અર્જન્ટ કામ હોય તો તે બી થઈ શકે છે અને હું તો બીજે એ વાત કરીશ કે પેલા- પહેલા કોમ્પ્યુટર, ટીવી આ બધું કઈ હતું નહી લાઈટ એટલે આ બધી લાઈટ પહેલા લોકો દીવા કરવા પડતા હતાા રાતે પેલું કેરોસીન નાખીને પેહવી કરવું પડતું હતું. હવે, અને એ બધ હવે લાઈટ એની શોધ થઈ જાય તો આપનું જીવન ખુબ જ સરળ બની ગયું છે.
તમે બિલકુલ સો ટકાની વાત કરી કે, પહેલાં આપણે વાતચીત કરતી તો પહેલાં, પહેલાં એવું થતું હતું કે આપણે બધાને પત્ર લખવો પડતો પત્ર, આપણે પત્ર વ્યવહાર કરવો કરવો પડતો પહેલાં કેમ છો મજામાં શું છે હવે તો આપણે, આપણે લગભગ મિનિટ બી નહીં હવે તો આપણે શેક સેકન્ડોમાં આપણે, આપણે અહીંયાથી આપણા ગુજરાતમાંથી આપણે ભારતમાં આપણે ગમે ત્યાં ફોન કરી શકીએ. જેમ હું એક્ઝામ્પલ આપું કે હું અત્યારે રહું છું નવસારીમાં તો આપણે નવસારીથી અમદાવાદ સુધી બી આપણે એકબીજાને સેકન્ડોમાં ફોન કરી શકી
એક જ બટન દબાવશો ને એટલે ફોન લાગી જશે કારણ કે હું, બીજી વસ્તુ કહીશ કે તમે હમણાં એ કીધું કે પહેલા આપણે પત્ર વ્યવહાર ચાલતા હતા તો પત્ર વ્યવહારમાં તો આપણે પત્ર લખવો પડતો પછી એ અઠવાડિયા એક બે અઠવાડિયામાં બીજા જોડે પહોંચે એને મળે એ વાંચે પછી પોતે લખે પાછું એક બે અઠવાડિયામાં આપણી જોડે પત્ર પહોંચે એટલે આટલા સમયગાળામાં એક બે એક મહિનો તો લાગી જાય એટલે કોઈને કોઈ અર્જન્ટ કે કોઈ વાત કરી હોય તો તે મુશ્કલ બનતું હતું અને હવે આ નવી ટેકનોલોજી ફોન નહી નીકળ્યો છે તમે એક જ સેકન્ડમાં ક્યાંથી ક્યાં કોલ લગાવી શકો છો અને જેટલી ટાઈમ વાત કર એટલો ટાઈમ વાત કરી શકો છો
પત્રની વાત પછી પ બીજી વસ્તુ યાદ આવી કે હવે તો આપણે આપણે ફોર્મ તો તો વાત કરી જ શકીએ પણ આપણે વોટ્સઅપ જેવી એપ્લિકેશન વોટ્સઅપ પર તમે મેસેજ લખીકો તમે કદાચ કોઈને લખું કેમ છો તો એક જ સેકન્ડમાં આપણે એક જ બટન દબાવો તો સામેવાળા મેસેજ પ જાય સામેવાળા આપણે આપણને આપણને રિપ્લાય આપી શકીએ આપણે જેટલા કલાક આપણે વોટ્સઅપ પર ચેટિંગ કરી શકીએ એ ઉપરાંત આપણે કોઈને આપણે આપણે ઈમેલની સુવિધા આવી છે હવે આપણે ઇમેલ કરી શકીએ કદાચ કોઈ આપણને કામ હોય એટલે તને આપણે ખાસ કરીને સરકારી કામકાજમાં આપણે ઇમેલ કરવાનો હોય છે પહેલા આપણે પત્ર લખવો પડતો હતો કે આ કામ અમને કરીએ તો વિ નથી હવે આપણે ઈમેલ લખી શકીએ ઈમેલ દ્વારા આપણે આપણું જે છે એ લોકો સુધી પહોંચી શકીએ છીએ
હા અને બીજી વાત કરું કે પહેલાના જમાનામાં લાઈટ નથી વીજળી નથી અને વીજળી શ થઈ છે જ્યાંથી લાઈટ નીકળી છે તો જે ધંધાઓ પેલા ખાલી સવારના ટાઈમે જ ચાલતા ત તે એ હવે એ બધા ધંધા રાતના ટાઈમે બી ચાલે છે અમુક અમુક ફેક્ટરીઓ ચોવીસ કલાક ચાલતી હોય છે વીજળી ના લીધે એટલે આ બધી લાાઈટનિંગ એવી એવી શોધ થઈ છે જેનાથી આપણાો ભારત દેશ બી ખુબ આગળ આવે છે જે કાર્ય જે કરવાનું હતું એ ચોવીસ કલાક થઈ શકે છે અને લાઈટથી આપણા દૈનિક જીવનમાં બી ઘણા ફેરફારો આવ્યા છે જેનાથી આપણને ખૂબ ઉપયોગી થાય છે
લાાઈટની ઉપરાંત વાત કરો તમે જો કરતાણ કે આજકાલ તો તમને ગરમીમાં જરૂર પડે આપણને એ એર કંડિશન પહેલાં આપણે એવું હતું કે ભાઈ પહેલાં આપણી પાસે ન આપણે આપણી પાસે પંખા નહીં હતા એસી નહીં હતું હવે જ્યારેથી એસી આવવા લાગ્યું છે ત્યારે એસીથી આપણને ખૂબ સારી ટેકનોલોજી આપણને આપણે જેવું ચાલુ કરીએ રિમોટનું બટન દબાવ્યું એટલે આપણને એકદમ ઠંડક આપણ એકદમ આખોરો આખો ઠંડક કરી દી એ પંખો જેમ કે આપણે ગરમીથી આપણને રાહત આપે પલે તમે જુઓ કે અત્યારે એર કૂલર આવી જાય કૂલર એ કે આપણે જે છે આપણે કૂલર ચાલુ કરીએ હતાણે લોકોણને ઠંડક લાગે પહેલાં જ્યારે પંખા લોકો નહીં હતું ત્યારે લોકો ગરમીથી લોકો તમે જોયો કે આપણને એટલી આટલી ગરમીમાં લોકો મરી જતા લોકો
બરોબર છે અને બીજી ટેકનોલોજી ની વાત કરીશ ને તો એ છે વાહન વ્યવહાર પહેલાના સમયમાં તમે જોશો ને તો લોકોને એક કામ તે બીજા ગામ કે એક દેશ થી બીજા દેશ જવું હતું ને તો મહિના થી એક કે બે મહિના લાગી જતા હતાા હવે જે નવી ટેકનોલોજી નીકળી છે ગાડી છે વિમાન છે બસ છે ટ્રેન છે પછી જહાજો છે દરિયામાં તે બધાથી શું થયું છે કે જે મહિના એક બે મહિનામાં માલસામાન કે આ કોઈ વ્યક્તિ પહોંચતું હતું એક જગ્યાથી બીજી જગ્યાએ હવે તે એક દિવસ બી નહી અમુક કલાકોમાં થઈ જાય છે વિમાનોમાં કારણ કે ડાયરેક્ટ હવામાંથી એક ડાયરેક્ટ બીજા દેશમાં કલાકમાં કે તમને થોડા ટાઈમમાં પહોંચાડી શકે છે
બિલકુલ હવે પહેલાં તો હવે તો હવે તો એવી સુવિધા હોવી છે કે તમને બસ અને ટ્રેનોમાં તમને એસીની સુવિધા આપે છે કેમ કે તમે વોલ્વો બસ તમે જુઓ પછી એમાં બી તમને એસીની સુવિધા મળે છે જેથી તમને એકદમ ગરમીની ઋતુમાં ઉ ઉનાળની ઋતુમાં કષ જવું હોય તો લોકો લોકો શું થાય કે કે ભાઈ ગરમીની ગરમીને કારણે લોકો બસમાં જવાનું ટાળતા હોય છે એના કારણે હવે સરકાર દ્વારા અને વાહન અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા અત્યારે એસી બસની સુવિધા આપવામાં આવેલી છે પછી ટ્રેન ટ્રેનની સુવિધા ટ્રેનમાં બી અત્યારે એસીની સુવિધા આપવામાં આવેલ છે જેથી તમે એક બીજાથી સ્થળે બીજા સ્થળે તમે એસીને સહારા તમે લઈ શકો છો બસની અંદર મુસાફરી કરી શકો છો
અને નવા એક્ટવા છે ઇલેક્ટ્રિક નવી જે ઇલેક્ટ્રિકો નીકળે છે તેના બદ આપણ જીવન એકદમ સરળ જે કોઈ બી કાર્ય કરવું હોય તો એકદમ સરળ રીતે થતું હોય છે
બિલકુલ હવે તો મોબાઈલમાં એવી ફેસિલિટી આવી છે કે તમારે સમજી લો કે કે આપણે કે હવે કોઈની પાસે વ્હીકલ નહીં હોય તો ઉબર ઓલા જેવી એપ્લિકેશન આવી કે જેનાથી તમે કોઈ તમે તમે તમે કેબ બુક કરીને તમારે જ્યાં જવું હોય ત્યાં તમે લોકેશન નાખી દઉ એટલે જે પ ઉબરના જે પહેલાં જે હોય ગાડી ચલાવતા હોય એ લોકો આપણને લેવા આવી જાય આપણને આપણા સ્થરે મૂકી જાય પછી આપણું કામ ફરી જાય તો બી આપણે આપણા સ્થરે પાછા ફરેથી આપણે મૂકી જઈએ એટલે તમે મોબાઈલ છે તમે મોબાઈલની સુવિધા અત્યારેય અત્યારે તમે જુઓ કે એઆઈ અત્યારે આવે તમે એઆઈ તમે જુઓ ચેટ જીપીટી છે ગૂગલ જમીન છે માઇક્રોસોફ્ટ એઆઈ છે એઆઈમાં એટલું ઝડપી કામ થવા લાગ્યું છે તો સમજી લો કે કદાચ કોઈને લખવાનો બી કંટાળ આવતો હોય એઆઈમાં તમે લખો કે ભાઈ અમારે આના વિશેનો નિબંધ કે આના વિશે સાથેનો પત્ર લખવો છે તો એ તમને લગભગ પાંચથી દસ સેકન્ડમાં તમને આખો પત્ર તમને તૈયાર કરીને આપી દેએ જેનાથી આપણે આ બધી કોપી પેસ્ટ કરીને આપણે બીજા વ્યક્તિને મોકલી શકીએ અને આપણને બીજા વ્યક્તિને એવું જ લાગે કે આપણે બનાવેલો છે પણ એ એકચ્યુલી એઆઈ દ્વારા બનાવેલું હોય છે
હા તમે આ વાત કરી એઆઈ ની હવે એઆઈ વસ્તુ છે તમે કોઈ બી વસ્તુ ના જાણતો એ તમે કોઈ બી એના પર કેહેશો તો એ ઈઝીલી લખી આપશે તમે કધું નિબંધ છે પ કે તમને કઈ બી જાણકારી ના હોય જેમ કે હું વાત કરું કે ઇલેક્ટ્રિક વાહનો શું છે તમને કઈ બી પ્રશ્ન હશે તમારો પાંચ થી દસ સેકન્ડ માં જવાબ આપી દેશે બીજી એ આઈ ની હું ખાસિયત કહીશ કે આપડા જે કોઈ બી આપણો જે ફોટો છે હવે ફોટ તોની પાછળ આપડે છે ને દરિયો લાવો હોય તો દરિયો લાવ શકીએ આપડે તાજમહેલ લાવોય તો તાજમહેલ એટલે એવું એવું એવું એડિટ કરે છે કે જેનાથી બીજાને ખબર બી ના પડે કે આ રિયલ છે કે ડુપ્લિકેટ એટલે આપણે જેની જો મારે નરેન્દ્ર મોદી જોડે ફોટો એને કહીશ કે લાવી દે તો એક જ મિનિટમાં એક નરેન્દ્ર મોદી જોડે ફોટો હશે એવો લ લાગશે
એ એમાં તમે ફોટાની વાત કરી ફોટા જેવો આપણે વિડીયો બી બનાવી શકીએ તેમ કેમ કે તમે કોઈ ટૉપિક પર તમારે વિડીયો બનાવવો હોય બ સમજી લો હવે કદાચ કોઈને વિડીયો એડિટ કરતાં નહીં આવડતું હોય ને તમારે જાતે જ બધું કામ કરવું હોય કોઈની પાસે સરસ મને ફેસિલિટી નહીં હોય તમે એઆઈમાં પ્રોબ્મ કરી નાખો કે ભાઈ આવા મને વિડીયોમાં કરણો એટલે મસ્ત એટલે સરસ મજાનો તમને વિડીયો બનાવી આપે એઆઈમાં તમે જે કરો તમે કરી શકો અને ભવિષ્યમાં એવું પણ એવી ફેસિલિટી આવશે ટેકનોલોજી એવી આવવાની છે કે અત્યારે બહારને દેશમાં એવી ફેસિલિટી આવી છે કે હવે સમજી લો કે તમે આપણા ઘરમાં છી બરાબર છે હવે આપડે આપણા ઘરમાં એક રૂમમાં બેઠ ખેલા છે હવે હવે આપણા ઘરે કો આવ્યું છેને આપણે એકદમ આપણે કામમાં બ હવે આપણે બધું કામ પડતું મૂકીને આપણે બહાર આપણે જોવું આપણે બહાર આપણે જવું પડે દરવાજો ખોલવા પણ હવે ભવિષ્યમાં કદાચ એવી ફેસિલિટી આવશે કે મોબાઈલમાં એવી ફેસિલિટી હશે કે આપણે આપણા મોબાઈલમાં આપણે કમાન્ડ આપ કે ભ બાારનો બહારનો દરવાજો ખોલો તો એ ઓઑટોમેટિક બહારનો દરવાજો ખુલી જાયશે
હા એટલે આ નવી જે ટેકનોલોજી નીકળી છે એનાથી આપણને ઘણા ફાયદા છે અને છેલ્લે તો એજ કહીશ કે આ નવી ટેકનોલોજી નીકળી છે એને આપણે સામાન્ય જીવનને ખૂબ આગળ લાવ છે ખો ફેર પણ લાવે છે અનેને બસ છેલ્લું તો એજ કહીશ કે આપની સાથે વાત કરીને આ ટોપિક પર ખુબ આનંદ આવ્યો આપડે બીજા કોઈ ટોપિક પર મળીશું
બિલકુલ બિલકુલ મને પણ ખૂબ મજા આવી અને તમારી સાથે બી મને આનંદ આવ્યો આ ટોપિક પર ચર્ચા કરીને ફરીથી નવા ટોપિક પર આપણે ચર્ચા કરીશું આવજો ધન્યવાદ